આવે છે મારો અવાજ, હ. કેમ છો?
બસ મજામાં તમે?
હા બસ મજામાં હું પણ. તો ચાલો આજે આપણે સ્માર્ટ ફોન ના એની આપડા જીવન પર કેવી હશે છે એના વિશે વાત કરીએ થોડીક.
ઓકે ઓકે.
તો હું તમને એના ફાયદા વિ શકું છું. હવે ફોન છે એનો સૌથી મોટો ફાયદો એ છે કે દુનિયા નાની થઈ ગઈ છે. સગા સંધિ ના સમાચાર અઠવાડિયેતા, આજે એક જ સેકન્ડ વોટસએપ પર મળી જાય છે, આપણો કોઈ મિત્ર વિદેશમાં હોય તો પણ એવું જ લાગે છે કે આપણી બાજુમાં છે, કારણ કે વિડીયો કોલ પર આપણે સામસામે જોઈ શકીએ છીએ કટોકટી ના સમયે લોકેશન શેર કરીને એકબીજાની મદદ પણ કરી શકાય છે.
હા તારીવત સાચી છે બો દૂધ ના લોકો ન આવ્યા છે પણ એ વિચાર, કે નજીકના લોકો દૂર થઈ ગયા છે આજે ચાર મિત્ર હોલમાં ભેગા થાય ને, તો પણ એ ચારેય જણા પોતાના ફોન માં જ મશ્કૂલ હોય છે, એટલે અત્યારે જે લાગણીઓ છે ને ગાયબ સોશિયલ મીડિયામાં એટલા, વ્યસ્ત થઈ ગયા છે અજાણ્યા ફોટો ન લાઈક કરે અજાણ્યા લોકો ફોટો લાઈક કરે છે પણ ઘરમાં જે માતા પિતા હોય કે, ભાઈ બહેન હોય તો એ લોકોને આપણે અડધો કલાક પણ નથી આપી શકતા. પછી શિક્ષણ રોજગારી રોજગાર છે જ્ઞાન છે, એ બધામાં યુઝ થાય છે પણ બીજા બધામાં જે આવી રીતે એના ગેરફાયદા પણ એટલા જ છે સામે.
હા પણ ત નકારાત્મક બાબતો જ કેમ જોવે છે, ફોનનો સાચો ઉપયોગ જ્ઞાન મેળવવા માટે છે, આજે ગુગલ અને યુટ્યુબ પર આખી દુનિયા ન જ્ઞાન મફતમાં ઉપલબ્ધ છે, કોઈ નવી સ્કીલ શીખવી હોય કોડિંગ શીખવું હોય કે નવો બિઝનેસ આઈડિયા જોઈ. તો હોય બધું જ ફોન પરથી શક્ય છે બેંકની લાઈન માં ઉભા રહ્યા વગર બધા જ પેમેન્ટ ઓનલાઈન થઈ જાય છે ટિકિટો બુક થઈ જાય છે આપણો કેટલો બધો કિંમતી સમય બચે છે
હા સમય બચે છે એ વાત સાચી તારી પણ એ સમય બચતો જાય છે ક્યાં એજ ફોનની સ્ક્રીન પાછળ અને જ્ઞાનની વાતો કરીએ છેીએ તો ફોન જેટલી સારી માહિતી છે એના કરતા દસ ગણી ખોટી માહિતી છે કે જે નકામી જ છે આપણા માટે સતત આવે નોટફ ના લધ વિદ્યાર્થીઓને વાંચવામાં એ લોકો ધ્યાન જ નથી આપતા કામ કરતા માણસો પણ દર બે મિનિટ ફોન ચેક કરે છે જેના લીધે એમને કાર્યક્ષમતા ઘટી જાય છે એ લોકો એટલું કામ જ નથી કરી શકતા જેટલું એ લોકોને કરવું પડે
રામ કે ભણતરનો સ્ટ્રેસ હોય તો મા આ થોડું ફોના મનપસંદ સંગીત સાંભળવાથી તારીથી મનહળવું થાય છે જો આપણે લિમિટમાં મનોરંજો નથી
પણ બેન એજ મોટી માયાજાળ છે આ રીલ્સ અને શોર્ટ વિડીયો અલગ એટલું બનાવવામાં આવે છે કે માણસ એક વાર કોલ કરવાનું શરૂ કરે ને પછી બે કલાક પાંચ કલાક સાત કલાક નીકળી જાય ને તો પણ એ લોકોને ખબર નથી પડતી સૌથી મોટું નુકસાન તો એ છે કે સોશિયલ મીડિયા તેય પળ લોકો વૈભવી લાઈફ એટલે કે આમ બધું સારું સારું જોવું છે સામાન્ય માણસ પોતાના જીવનથી નારાજ થવા માંડે છે જેના લોકો જેના લીધે ડિપ્રેશનમાં આવી જાય છે અને પોતાની સરખામણી કરવાની માનસિકતા વધી જાય છે એ લોકોની
તે નુકસાન ગણાવ્યા પણ ફોન આપણને હેલ્ધી રહેવામાં પણ મદદ કરે છે ફોનની હેલ્થ એપ્સ થી આપણે રોજ કેટલા ડગલા ચાલ્યા કેટલી કેલરી બર્ન કરી એ બધું ટ્રેક થાય છે જો કોઈને ડાયાબિટીસ કે બીપી હોય તો એ રિમાઈન્ડર સેટ કરીને સમયસર દવા લઈ શકે છે એટલે વાક ફોન નો નથી વાપરનાર નો છે
શારીરિક નુકસાન તો અલગ પણ રાત્રે લોકો મોડે સુધી બ્લુ લાઈટ વાળી સ્ક્રીન જોવાથી આખું નબળી પડે છે ઊંઘરી સાયકલ આખી ખોદવાઈ જાય છે સતત ડોક નમાવી ને જે લોકો સાથે જમવાનું ભૂલી ગયા છે
હા એ વાત સાચી પણ ફોન થી આપણને ઘણા ફાયદા પણ થાય છે આખો દિવસ કામ કરીને કે ભણીને થાક કી જઈએ ત્યારે મનોરંજન પણ જરૂરી છે આપડે
મનોરંજન જરૂરી છે પણ પછી આખો દિવસ મનોરંજન માં પછી ફોન જોતા હોય ને તો પછી ટાઈમ એવો આવી જાયને કે આપડે જે ટાઈમ વર્ક કરવાનું હોય ને એ ટાઈમ જતો રહેે અને પછી આપડે બીજો બીજો ટાઈમ એમાં વધારે રિલસ જોઈએ થોડી વા ઇંસ્ટાગ્રામ જોઈએ થોડીર વોટ્સએપ જોઈએ એમાં એમાં પછી ટાઈમ વધારે વેસ્ટ થતો છે એમાં કેટલા કલાકો નીકળી જાય ને એ આઈડિયા નથી રતો
પણ જો મર્યાદામાં વાપરીયએ તો ફોનમાં છે હેલ્થ ટ્રેકિંગ એપ્સ પણ છે જેમાં આપણે કેટલા ડગલા ચાલીએ એ બધું જ કાઉન્ટ થઈ શકે છે
ફાયદા તો એના છે જ ફોન ના ઘણા ફાયદા છે પણ સામે ગેરફાયદા પણ એટલા જ છે પછી એ લોકો ફોનમાં એટલું ધ્યાન આપે છે ને કે આખો દિવસ ઓલું જોઈશે ઓલું જોઈશે કે ફોન માંથી એ લોકો ઊંચા જ નથી આવતા અત્યારની લાઈફમાં બધા
હા એ છે પણ અત્યારે બાળકોને ભણવામાં પણ ફોન માં યુટ્યુબમાં વિડીયો આવે છે ઘણી એવી એપ્સ આવે છે કે જે એજ્યુકેશનમાં પણ આપણને મદદરૂપ થઈ શકે છે
ફોન માં એટલી એપ ને બધું આવે છે પણ એ લોકો એપ જોવાના બહાને મમ્મી પપ્પા પાસેથી ફોન લઈ લે ફોન લઈને પછી એમાં જે ભણવાનું હોય એ જોવાનાદલે પછી ગેમ્સ રમવા માંડે છે કે બીજું બીજું જોવા માંડે છે તો જેના લીધે ઘણી છોકરીઓ સ્નેપચેટ યુઝ કરતી હોય ઇન્સ્ટા યુઝ કરતી હોય તો જેમાંથી પછી થોડીક ફ્રેન્ડશીપ થાય એમાંથી જે અત્યાર જે કોઈ પણ જે રીઝન હોય છેને છોકરી બારુકું થાય છે એનું બધું મેન કારણ તો ફોન જ છે કે ફોનમાંથી અમુક જે નાની છોકરીઓ છે એની વાત આપણે નથી કરતા કે જે વીસ પચીસ વર્ષની આજુબાજુની જે છોકરીઓ છે એ લોકો ફોન માંથી એટલા ઊંચા નથી આવતા કે ફોનમાં બધા સાથે કોઈ અજાણ્યા લોકો સાથે ફ્રેન્ડશીપ કરે અને પછી એમાંથી બધું જે ન થવાનું બધું એમાંથી જ થાય છે
હા પણ ફોન દ્વારા છે આપણેે કોઈ પણ વ્યક્તિ સાથે તરત વાત કરી શકી પેલાના જમાનામાં કેવું હતું કે કોઈને આપણે સંદેશ પહોંચાડવો હોય તો લાભ પત્ર દ્વારા મોકલીએ તો એમાં ઘણો સમય વેસ્ટ થા તો અને બહુ લાંબા સમય એ લોકોને મળે તો અત્યારે એક સુવિધા સારી છે કે કોઈ પણ વ્યક્તિ ની સાથે આપણે તરત વાતચીત કરી શકીએ છીએ
હા પણ ત્યારે એટલો સપ હતો કે આપડે કોઈને લેટર મોકલીએ તો એ લોકો રાહ જોતા હતા કે લેટર આવે છે તેમાં શું લખ્યું છે શું વાત થઈ હશે એ લોકો શું કરતા હશે અને અત્યારે તો આપડે કોઈને અમુક લોકો કેવા આપડે કોલ કરીએ એ લોકો કોલ રિસીવ કરવાનો ટાઈમ નથી હોતો એ કોલ રિસવ ઈગ્નોર કરે મેસેજ કરતા હોય તો ઈગ્નોર કરે કે ના તો ફ્રી છે અને પેલા એટલું હતું કે મેલ આવે સોરી જે આપણે પત્ર ને બધું લખતા હોઈએ તો પત્ર ને બધું લખતા હોય તો વેટ કરે કે શું કરતા હશે શું હશે અને અત્યારે એ રીતે હવે કોઈ કોઈની લાફમાં ઇન્ટરેસ્ટ જ નથી જે લોકો જે કરતા હોય આપણે આપડુ કરવાનું ખાલી
હા એ વાત પણ સાચી છે પણ પછી સ્માર્ટફોનની મદદથી આપણે ઘણા ફાયદા દાખલા તરીકે સં પરર્ક પછી શિક્ષણમાં મદદરૂપ થાય મનોરંજનમાં કઈ રીતે તો કે ગીતો સાંભળવા ફિલ્મ જોવા રમત રમવા વગેરે માટે ઉપયોગી છે પછી કોઈ આપણે ઈમરજન્સી હેલ્પ જોતી હોય તો આપણે પોલીસ ને એમ્બ્યુલન્સ અથવા કોઈ પણ પરિવારજનોનો સંપર્ક કરી શકીએ છીએ
હા એ બધા માટે ઉપયોગી છે પણ મનોરંજન તો આપડે પેલા જે હતુંને તો ટીવી હતું તો ટીવી બધા એક સાથે બેસીને જોતા અને અત્યારે તો આપણે કોકના ઘરે જઈએને તો પણ બધા પોતપોતાના ફોનમાં જ પડ્યા હોય કે એ લોકોને બીજા કોઈ માટે ટાઈમ ન હોય અને પેલા તો ટીવી હતું મનોરંજન માટે ટીવી હતું જ ત્યારે પણ એ ટીવી માંથી બધા ભેગા બેસીને જોતા ભેગા બેસીને વાત કરતા શું હતું શું નહી અત્યારે ફોન હોય એટલે બધા પોતપોતાના દુઃખમાં છે ને ફોન જ જોવા મળતો પછી એ લોકોને બીજા કોઈ શું કરે છે ક્યાં જાય છે એ કેમાં રસ જ નથી હોતો
હા એ પણ છે પછી અ બાકી તો ફોન સ્માર્ટફોન છે આપણને ઓનલાઈન સેવાઓ જેવી કે બેંકિંગ છે ખરીદી કોઈ પણ છે બિલ ભરવું ટિકિટ બુક કરાવી એ બધું અત્યારે સ્માર્ટફોનની મદદ થી સરળ બન્યું છે બેંકમાં તમારે લાંબી મા ન ઉભું રહેવું પડે કે તમારે પૈસા ની લેવડ દેવડ હોય એ બધ ફોન દ્વારા પતી શકે પછી ખરીદી માટે ઘણી એવી એપ છે કે એમાંથી તમે ઘરે બેઠા ખરીદી કરી શકો છો પછી કોઈ પણ જાતના બિલ હોય તો તમે સ્માર્ટફોન દ્વારા ભરી શકો પન પછી તમારે ક્યાંય જવું છે તો ઓનલાઈન ટિકિટ પણ વેલા બુક કરી શકો છો આ બધું છે ફોન ના લીધે સરળ બન્યું છે
હા ફોન સરળ બને છે પણ સવાલ એના નુકસાન પણ એટલા જ છે કે પેલા આપણે ટિકિટ લેતા આપણે કેસ માં પૈસા દેતા ને આપણને ટિકિટ આપતા હતા અત્યારે તો ટિકિટ લેવાના બાને એ લોકો કેટલા પૈસા વધારાના પણ લઈએે છે કે તમને ઓલી ટિકિટ આપશું તમને ઓલી ટિકિટ આપશું આપણે ફોર્મ કરાવી હોય તો એના માટે ઉપરથી અલગ બસો ત્રણસો રૂપિયા લઈએ છીએ એટલે પેલા આ બધા ફ્રોડ નતા થતા પૈસા જેટલા જોઈતા એટલા અત્યારે એ લોકો ઓનલાઈન કરતા હોય એટલે ઓનલાઈના આટલા પૈસા જોશે એટલે આપડે કહી દેંધો ગૂગલ પે કરી દો છું એટલે પછી ગૂગલ પે કોનામાં થાય છે તે પછી અમ એના લીધે ફ્લોડ પણ ઘણા થાય છે બેંકમાંથી ઓટીપી આપીએ એટલે પૈસા ઉપડી જાય છે એમાંથી ઘણા ગેરફાયદા પણ છે સામે એટલે ફોન સારો પણ છે અને કદા પણ છે એના ફાયદા છે એટલા ગેરફાયદા પણ છે
હા એવું એટલે તમે મર્યાદિત રીતે તે વાપરો તો એના ફાયદા છે ને જો ઓવરમાં થઈ જાય તો પછી એનો ગેરફાયદો પણ થાય છે ફોન નો
હા ઓવર ઓ બધા એટલે અત્યારે જે છોકરાઓ
અત્યારે સ્માર્ટફોન હોય તો આપણે એમાંથી નવી નવી માહિતી મળે છે પછી સમાચાર મળી શકે છે પછી આપણે અત્યારે ક્યાંય પણ જવું હોય તો આપણે એમાં મેપમાં થી રસ્તો શોધવામાં મદદ થાય છે
હા પેલા કરતા પેલા કોઈને જવું હોય તો બધાને પૂછી પૂછીને જવું પડતું હતું એટ અત્યારે જે જોય એ લોકો રસ્તા મેં મસ્ત ડાયરેક્ટ નાખી દી એટલે એમાંથી ડાયરેક્ટ જઈ શકે એ લોકો
હા એટલે જો મર્યાદિત રીતે આપણે વાપરીએ તો એનો ફાયદો પણ છે અને અમર્યાદિત રીતે વાપરીએ તો ગેરફાયદો પણ થાય
હા
હ સારું ચાલો આ ટોપિક પર વાત કરીને સારું લાગ્યું હવે આપણેને ક્સ્ટોપિક પર વાત કરશું ઓ થેન્ક યુ